હલો! હલો! અવાજ આવે છે મારો? હલો હલો! હલો! તાર અવાજ જ નથી આવ તો મને. વોટ્સઅપ પર મેસેજ કરાવતા હોય છે
સરી હલો!
હલો હલો!
આવ્યો અવાજ જ?
હા હા હવે હવે આવે છે.
બસ.
શું બોલું છું. બોલ એટલે?
કઈવી બોલ કઈ કઈ ટોપિક દે?
ટોપિક તો હવે શું આપડે મેં ઇચ્છુ જીમ વિશે વાત કરીએ એક્સરસાઝ કે તને કઈ જાણ હ?
હ મને અત્યારે તો હું આખો દિવસ બેસી જ રહ્યો છું કઈ એટ કઈ જ નહી કર
હમ કઈ જાણવા માંગતી હોય તો એમજ
હમ કઈ એમ જનન નોલેજ બ બહુ છે એમરા જોડે
એ તો હશે આજે આજે છે ને જીમમાં લેગડી એટલો હેવી મારીને લાઈક સ્કવોટ છે ને પેલા સ્કવોટ માર્યા બટ નાઇટી કેજી તેમાં એ મેક્સ માર્યો લાસ સામાં એટલા પગ તો એમ તૂચી જવા જાય એ નીચે જાય પછી ઉપર આવાય નઈ હે સપોર્ટર એક પાછળ મુૂકવા જ પડે રાખવા જ પડે કોઈને ત્યાંથી જો પડ્યો ને તો ગીયા જ પગ જાય.
સુ થયું?
હમ.
શું થયું?
કઈ થયું નહી, પણ એમ કેમ એટલે સપોર્ટર પાછળ મતલબ રાખવો પડે એમ. એમ તો એમ ઉપર પાછું એમની જવાય એમ સ્કોટ મારતી વખતે નીચે પડ્યા પગ આપડા જાય જ પછી તેમાં
હ હા મે મારેલા છેે સ્કોવટ. વેટથી બી માર ભાઈ એને ટ્રાય કરાવે તું આ નો.
બહ એ બહું ટફ છે. લેગમાં પણ બહુ મજા આવેને,? એમાં મેન એમાં પેલું વસ્તુ કોને બહુ ગંટાળાવે કોઈવાર છે, ને? નિમાં મતલબ લાઈક ગોઠણમાં મતલબ કોઈપણ કચકચ. ત્યાં ખરે ત્યારે બહુ રિસ્કી થઈ જાય મારવાનું.
બરાબર.
આજે પણ સારો લાગદે ગયો હા બહુ હ મારો એટલો પોગ આયઠી કયોને. બહુ એકદમ મસલ ટાઈટ થઈ જાય તે રીતે.
મારો બેસ સારો દિવસ છે મારો તો હૃદય સારોજ
હું. હ મારે હમણાં કશું નેએ મારે હ કે હમણાં સારા જ
હા હું હાથ આપીશ. તેમ હું એવું વિચારું કે કંઈક તો મતલબ બહુ મોટું,
હ
વાનું લાગે આટલું બધું શાંતિનું વાતાવરણ છે,
નીલા એકને, આજે સાંજે આજે બહુ ભાર દેખાઈ કાંજ તું, ચાંદ મૂન બાર આજે બહુ વધારે બ્રાનટી દેખાય છે,
હેલો,
હાલો હાલો ઓયા હારું. હા ધનેજ કેમને એટલે મને જૂનીલે તું ક્યાં છે, ઘરમાં બેસી છે.
ઘરમાં જોમાં મા,
બ સ બહુબાર આજે એકદમ બહુ વધારે બ્રાઈટ દેખાય છે, ને
હશે હું હમણાં જઈશ એટલે જોઈશ,
અચ્છા, હમણા હાલ છે, આમાં આ લાઈક આમાં છે, ને પેલો આવશેને ટ્રાન્સ્ક્રિપ્શન વાળો તે મસ્ત છે,
અરે હું એક મસ્ત, તો વાત કહું મે છે, ને કાલે કાલે ને ઇન પરમદિવસે વિશે ટીમ ડાઉનલોડ કરીદે.
હા.
તો મતલબ ફેક અકાઉન્ટ બનાઈ તુંમે
હા.
તો છે, ને એક છોકરો મળ્યો. મતલબ બહુ બધા સ્વાય પાયા પણ એ છોકરા મજા એને એવી ઉપલબ્ધ. તે ત્રણ સેનટેશ લખ્યા હતા,
હા,
અને એણે કીધું કે આમાંથી બે સાચા છે, એક ખોટું છે.
હા, હા.
તોએ લખ્યું આઈ હેવ ગુડ ફેસ, ક્યુટ એવું ક્યુટ ફેસ ન એવું કંઈ ફેસ વિશે, અને બીજું હતું કે આઈ એમ ડમ એન એવું હતું, તો હજી ગયું હતું, કે અ એણે થ્રીસમ કરેલું છે, તો
મને કે ગેસ કર.
હ
કે કયું સાચું છે, કયું ખોટું છે.
નામ લે થ્રીસર ખોટું છે, બીજા બધા સાચા.
હમ. મેં મેં એવું કીધું મેં કીધું તોમેં ડાયરેક્ટ એવું કીધું કેવો હતો એક્સપિરિયન્સ. થી શમે.
હા.
સગ તનકે ત ખબ પડી સાચું.
એટલે એમાં લ એ સાચું હતું તો ખોટું શું હતું ફેસ.
સાચું હતું ખોટું એવું હતું કે એ હતું ને એ ડમવું. એના ફેસ નું તો ખબર હતી એના ફેસ ઉપર થી કે મતલબ સારો દેખાય. એટલે એટલે મને હ તો અત્યારે અત્યારે બોલી કે. થી સ વાળ છે કે હા સાચું સાચું છે. પે કે એક ક પણ જોડે કર્યું હતું.
હ
થર્ડ બીન હોય.
ના હસબેન્ડ થર્ડ વીલ હતો.
હા ઓ સીટ. હો
પછી પછી મને કઈ હમ્મ હું તને માર એક્સપિરયન્સ વગેરે ના આટલું બહ છે. હને સાંભળવું રાખતા થોડે પછી. મને એની સ્ટોરી કીધી એ.
હા
આખી કે એને કેમ આવું કરિયું
હા
તો શું હશે તું ગેસ કર.
હમ્મ મોસ્ટ લાઈકલી એ બેન ચક્કર હશે પછી એના મેરેજ થઇ ગયા. ચોક ના પછી ભાગી જશે
અરે મતલબ છોકરો આવો ખરાબ મતલબ આવો કેમ બની ગયો એમ. એની ની સ્ટોરી
આમ એટલે મેનેજ પસેી કેમ લાઈક.
ના હવે મારા આપણા દેકો એકવીસ વરસમાં જ છોકરો હતો.
હા
ત કે હું આટલો ખરાબ કેમ થઈ ગયો મતલબ આવું કેઝ્યુઅલ ને બધું કરવા માંડ્યો. અ કેમ કરવાડો એની સ્ટોરી શું હશે કે.
જો આમ વિચારવા પડશે મારે.
અરે કઈ વીચારવાની બધા બી એક જ સ્ટોરી હોય.
શું
એક છોકરી હતી.
હા
એના માટે સિરિયસ હતો.
હા
પણ એણે દગો કર્યોય એટલે હ પણ મને એવું થયું કે હૂ મારે પેલા જોડે હવે નહી રહેવું એટલે હું કેજ્યુઅલ મા આય ગયો. બધા ની સેમ જ સ્ટોરી.
ઓકે એટલે લાઈક એટલે લાઈક સમજ ની પડી મને બહ
મતલબ કોઈ બી ને એવું પૂછશ તો ને કે તમે કેમ આવું કરો તો બધા. છોગા ને એક જ છરી. એક છોકરી હતી એના માટે હું બહુ સિરિયસ હતો બટ. એણે ચીટ કર્યું કે કઈ આમ તેમમ એટલે મને એવું થું કે આવું કઈ હોય નને આમ. તેમ એટલે હું આમ આવી ગયું પછી પછી મને કે બટ હવે હું બદલાવા માંગુ છું મને ખબર પડી ગઈકે, આ બધામાં કઈ નથી એવું બધું, મેં કીધું સારું કેવાય.
હમ્મ હમ્મ, લાઈક સો એટલે સેટ નો ઓપ્શન આવે આપડે હા જી પર વાત કઈરી
તોહો, પછી મને કે
હમ્મ
મને કે તારી સ્ટોરી કે, તો મેં કીધું કઈ નહિ બસ એક હતો બ્રેકઅપ થઈ ગયું, તો મને કે કેમ બ્રે કપ કર્યું? તો મે કીધું, વન ઓફ અસ વોઝ ટોક્સિક. મેં કીધું ગેસ કર ટોક્સિક હસે? તો પેલો કે પેલો ટોક્સીિક હશે, મે કીધું એ નહીં હું ટોક્સિક હતી.
અરે હવે મે
તો પછી કે, એ ટોક્સિક હોય તો છોડી દેવાના હોય.
હા એટલે હવે
ફૂલ ફૂલ મન તો ફૂલ ટ્રાય કરતો તો મન તો કે આઈડી ડે આઈ ડી દઈ દઉ એમ તમારી
અ લાઈક અ એટલે એમ એઈડિયા એક્સચેન્જ કરવાનો એમ. લાઈક તું વિચારતી હતી એવું?
મતલબ હું એને મારી આઈડી દઈ દઉ, એર્યૂ એવુ ફૂલ ટ્રાય કરતો હતો. કે આને થોડુંક ઓમ સારું લગાડુંન તે મને આઈડી દઈ દે કઈક
હલે કૂચ બી મતલબ લાઈક
હમ્મ, મતલબ લિટરલી હ, આતો બઉ કોમ્લિકેટે છે હ, લાઈક રિલેશનશીપ બઉ એટલે લાઇક બહુ એમ લાઇક મને લાઇક બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે સ્ટોરીવા લાઇક પ્રસ્પેક્ટિવ જોવાની બીજાની, પણ આમ બહુ કોમ્પ્લિકેટેડ બનાવી કાઢે બધા એકદમ સિમ્પલ વસ્તુ છે.
અરે એ તો માણસ હવે કોમ્પ્લિકેટેડ કર્યું એ
હા એ તો છેજ એવુ.
અને અ જેટલાબી હતા ને, મતલબ જેટલા બી બધા પ્રોફાઈલ આવે ને બધા કેવા અ લુકિંગ ફોર ફન અ કાતો, ઓલું બાયોમાં લખ્યું હોય, અ ફ્રેન્ડશિપ બેની ફીટ, એવા બધ મતલબ એવું ક્લિયર ના લખ્યું હોય, પણ અ સેન્ટેન્સ એવા બાયો એવું લખ્યું હોય ને, કે આપડન ખબર પડી
અ એવી બધી અપ પર ડેટિંગ એપ પર ઇસ લાઈક હુ કલ્ચર જેવુંજ હોય છે એટલે.
અને જે સિરિયસ હતાને, એ બધા રીસીડી હેડલાઈન વાળા અંકલ હતા.
અરે યાર અ યાર કેટલું એટલે એમ, એક ટાઈમ પર એમ, એટલે એમ અલગ પ્રોસ્પેક્ટ કેટલું સેડ કેવાય હે લાઇક કોઈજને રિયલ લાઈફ મુવીલ જ ન કે, લકી એ લોકો પેલું કરવા પડે. પ્રોફાઈલ બનાવીને ઓનલાઈન શોધવા પડે લાઈક, મેરેજ વાળું ને બધું માજ હે એટલે એમ
બધું હા, મજા આઈ ગઈસ મનતો.
હમ્મ
હ ચાર, પાંચ મળી જાયન તો
ટાઈમ પાાસ હમ્મ, મેં તો આજ સુધી મે તો કોઈ દિવસ નહી બનાવા. નહી વારે નહિ બધુ એક સવાલ છે લાઇક, તું મેરેજ કેમ નહીં કરે? મારે જોની મેં મારી પા છ આઇ ડી છે હે, બધામાં મે હું એકોબ લાઈક બધા મેં અલગ જ પાસવડ લખેલા હે પછી બધુંમાં લોગ ઈન કરું તો એમાં બધા અલગ જ પાસવર્ડ લખ્યા કર એટલા પાસવર્ડ થઈ ગયલા ને. કે યાદ જ નહી રહી બધા ગમત એમ થઇ જાય.
બધાનો એક જ પાસવર્ડ રખાય.
પણ એમાં ભ એ રિસ્ક મતલબ કે એક આઈડી ગઈએ તો મતલબ બધી આઈડી જઈ શકે મતલબ એમ.
મારો ઇન્સ્ટાગ્રામનું. સ્નેપચેટ નો બધાનો સેમજ જ બન્ને એક હમણાં બે એકાઉન્ટનું સ્નેપચેટ નથી. ત્રણેય જણનો સેમજ જ છે.
હવે હા એટલે હવે મેં પણ સેમ જ રાખેલું છે બે માં. લાઈક ઇન્સ્ટાનું ને આઈ થિક સ્નેપનુ સેમ જ છે.
એક જાય એટલે ત્રણે ત્રણ જાય.
હા તેજ ને એટલે કેટલુ રિસ્ક છે એમ મે મેન આઈડીમાં અલગ રાખુ એમ.
અરે ઇન્સ્ટાગ્રામમાં તો એકાઉન્ટ બધાના બહુ હેક
હા એટલે જ ને બો રિસ્કી મતલબ. એટલે પાસવર્ડ સ્ટ્રોંગ રાખો મા તમારો પાસવર્ડ એટલો સિમ્પલ ને. કે હવે હું કેવું બોહ સિમ્પલ પાસવર્ડ રાખેલો. પણ અલગ છે એટલે થોડાક ડિફરન્સ છે ખાલી મારે એક બિઝને સિમલર છે. સારુ એકમેલ તો બંને નો પાસવર્ડ અલગ છે મતલબ એટલે હું.
ઈમેલ ન તો અમે તો ફોરવર્ડ જ કરીએ કોઈની આદત નહી હોતી.
હમ્મ . કંટાડો આવે હે બધું યાદ રાખવાનુ કોઈ વાર ગેમમાં બી કોઈ વાર લોગીન કરેલું છે. જેમ ચેમ કોઈ રેન્ડમ એપ માંથી પાસવર્ડ નાખવો પડતો હોય.
ચાઇએ નોટ્સ.
હા એટલે મોબાઈલમાં નોટ તમે લખ્યા કરુ પાસવર્ડ.
અગર આપને નો નોટ્સ બનાઈ હોતી તો આપ મેચ મે ગ્રેસિંગ પાસ નહી હોતે.
અરે યાર આ દસમમાં ત બી હા એટલે. અરે તો બી પાસ તો થઈ ગયેલો એટલે બહુ થઈ ગયો.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
મેં પાછું છે ને પાછળથી.
કે કોઈ હોય ને તો કે નહી કે હું ગ્રેસીંગ થી પાસ છું. સામેથી જ.
મે તો કે લ લેમ કેતો હ.
ઉગ્રેસી જયારે પ્રાઉડનુ. કામ કર્યુ.
હ.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
અરે પ્રાઉડ ની કામની પણ હવે શું કર્યું યાર બહુ ટફ હતું મારા માટે ધરેલું સમાન. ને પાછું સર બી મતલબ સર બહુ બકવાસ એકદમ એટલે પછી વાટ લાગી ગઈ. તઈ મે તો હારું કે પાસ થઈ ગીયો નઈ તો ઈજ્જત જેવી જા મારી તો.
તમે લોકો ના પ્રાઉડ લેવાની વસ્તુ પર પ્રાઉડ લો.
હમ્મ. હલો.
હા.
બાર મિનિટ થઈ ગઈ છે ફોન મારી મમ્મી નો ફોન આવે છે મે